હલો
એટલે કેમ છે બધા મજામાંને?
મજામાં. તમે કેમ છો? મજામાં?
હા હમણાં જ અમે રેડ બુલ ટ્રાય મારી. કે તે એનર્જી ડ્રિંક ખુબ જ સારી આવે છે અને અમે પછી સાયકલ ચલાવી તો હોલની સ્પીડ પર ઉપર સાયકલ પણ ચાલી ગઈ એટલે મનતો લાગ્યું કે રેડબુલ એ ખુબ જ સારું ડ્રિંક છે તે પીવાની ખુબ જ મજા પણ આવે છે. અને તે પીવાથી ખુબ જ સારી એનર્જી આવે છે એને આપણને ખુબ જ સારું પણ લાગી છે. અને તે પિયાની આપણને ખુબ જ મજા પણ આવે છે જેના કારણે આપણે સારું લાગે, છે તમારે કઈ ડ્રિંક ભાવેે?
હા તમે કીધું ટાઈમ હમણા રેડબૂલ હમણા ખૂબ જ માર્કેટમાં ટ્રેનમાં જ ચાલી રહ્યું છે રેડબુલ એની મને પરમ દાડે એક ટ્રાય મારેલા બ એ પ્રાઈઝમાં પણ વધારે મોઘી છે એકસો ને અમાર બાજુ માર્કેટમાં એકો પચીસ રૂપિયામાં મળે છે. તો મેં ટ્રાય મારી હમને તો એ ટીસ્ટ માટે ખુબ જ સારી હતી ને અમને પીવાની મજા પણ એ એનર્જી ડ્રિકસમે તે પી ને તમે કેમ સકલ ટ્રાય કર એ મસ્ત ચાલે એનર્જી ખુબ જ સારી મળે છે પણ તેના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. જેમ કે મેડમવે એનર્જેટિક નો જ છે પણ જેને આપણે પીવાથીવા ઘણું બધો નુકસાન પણ થાય છે. એ ડ્રિંકમાં આપણને સુુગર ના હોય. છે અને બીજી વસ્તુ કે તે પીવાથી યાપણ ના આટેડા ઘસાય છે હ અમને બધું મારા સ કીધું વાનું કે એલજી. કોલ્ડ ડ્રિંક્સ વગેરે છે જેમ કે આપડણે જીરા માની લઈએ. તો મેં તમને એનું એક સારું ઉદાહરણ આપું તો અમારા ઘરમાં એક લાડી ઉપ ડાગ પડ્યો હતો તો મારાથી તેમાં મેં જીરા પીધ હતો. મેં તેના પર ભૂલશ મારાથી જીરા સટકી ગઈ હાથમાળે છૂટી ને અને તે ડાઘા પર ઘણી જગ્યા પડી ગયું અને ડાઘો પર લડ એના પર જીરા પડી અને વા ને અમે ડાઘો સાફ કરવા ગયા જીરા સાથે તો ડાઘો પણ સાફ થ તો એથી અમને એવું ઉદાહરણ મળ્યું કે જો જેટલો એ ડઘો જાટો જ ના હતોમે ઘણી વાર સાફ કર્યો હતો તો પણ ના જાતો હટ જીરા પણડવા સાફ થઈ ગયો તો જીરામાં કેટલું બધું પેલું હશે તમારે શું કેવું
એ તમારી વાત સાચી છે કે ઘણા ડસ આવે છે એ એનર્જી માટે ખબ જ જરૂરી છે. આ તમને ખુબ જ કેટલા દિવસ પે પાઠવા અચછાી ભાઈ અને તે ડ્રિંક ખૂબ જ સારી છે માર્કેટમાં જેમ કે અમારે અહિયાં હ સ્ટિંગ એનર્જી ડ્રિંક અને એક ડ્રિંકસ આવે છે. અને તે પિયાથી એક અમારે એક રોહન કે એવા હતા. પસને હવામાં ઉડી ગયા હતા એક વાર અને સાયકલ એની મે ચલાવી તો ખુબ જ ફાસ્ટ નાતી હતી એટલે સાયકલ ની બ કદાચ ડ્રિંક્સ પીવડતો હશે. એવું મને લાગે છે.
હા તમે કી રડે બરાબર હમ એનજી ખુબ જ માર્કેટમાં જેમ કે મોસત છે એ બધી ઘણી ઘણી મોઘીલ્ક તમેઠ હ જો હજ બે દિવસ પહેલા જ એક નોટિસ પણ આવી હતી જેમાં કે આ ડ્રિંક્સ પીવું જોઈએ અને એથી આપણને ઘણી બધું નુકસાન જેવું થાય છે એમને થોડા જ દિવસમાં વાયરલ નોટ જ ગયો. એ એટલી બડી રેડબુટ વાળા ને અને મોસ્ટર વાળા ને એનર્જી ડ્રિંક કોકો કોલા અને ડાયટ કુકની ઘણી બધી ઘણી બધી નોઢસો ભજી હતી એ લોકોને એ કંપની વાળા કંપનીઓને બી કીધો હતું વટ માટેડી ડ્રિંસમાં આવ છે જેથી કરીને નથી પીવા જોઈએ અને એમ કરીને એવું કીરું છે તો તમારે એના પર શું માનવુ
હ તમારી વાત સાચી છે. આપણા દેશમાં ઘણા પ્રકારની ડ્રિંસ હોય છે હને તો બધાથી વધારે ભાવે અ રેડબુલ રેડબુલમાં ખુબ જ એનર્જી આવે છે. અને તે ઘણા પ્રકારની એનર્જીથી માંડીને અન્ય વસ્તુઓ ખુબ જ સારી હોય મને તો લાગે અને તેમાં પૌષ્ટિક આહાર પણ માંડીને પાણી પીવાની ખુબજ મજા પણ આવે છે. અને તે ખુબ જ જરૂરી જ છે. અને તેના કારણે આપણને એનર્જી મળે અને તે ખૂબ જ જરૂરી છે. તમારે શું માનું
હા તમે કીધું તે બરાબર એ ઘણી બત બો લ ત્યાંથી આપને ખુબ જ નુકસાન થાય છે. તે પવાથી આપણને ઘણા બધા ગેરફાયદા થાય છે જેથી કરીને મેં તો અ થોડી સમય પહેલા જ બધું બંધ કરી દીધું છે. હમને મારી મમ્મી લોકો પણ નાભાડે છે કે આ બધું પીવું ના જોઈએ આપણા સ્વાસ્થ્ય માટે સારું ના હોય છે એવું કહેવામાં આવે્યું છે કેમ કે બ કોલ્ડ ડ્રિંક્સમાં આપને જોવા જઈએ તો ઘણું બધું અંડાર મિશ્રણ કરેલું હોય છે, કલર વગેરે જેથી કારણે આપણા શરીર માં ખૂબ જ નુકસાનદાયક હોય છે, અંદર બડું બડું ગમે એવું લખેલું હોય છે, એથી કારણે મારા ઘેરના તમારે પીવા હાતુ ના જ પાડે છે, તમે તમારે શું કેવું તે વાતમાં,
એવું એનર્જી ડ્રિંક ને એવુંને પીઓ તમે સાદું પાણી પીઓ લીંબુ પાણી પીઓ અને તેમાં પણ એનર્જી આવે છે, જેમ કે કેરીનો રસ ને એવું પીયો અને કોઈ પણ એનર્જી ડ્ર્રીંક તરીકે કામ કરે છે, કોઈ પણ જાંબુન જાંબુન શોટ કે એવા અ પીવાથી આપણને ખૂબ જ સારા ફાયદા થાય છે, અને તે તે તેવું જ પીવું જોઈએ અને તે ખુબ જ જરૂરી છે, કે આપણે એવા પ્રકારના ફ્રૂટ પીવા જોઈ અને આપણને ખુબ જ હેલ્ધી અને ખુબ જ સારા લાગે છે, અને તે ઘણા પ્રકારની ફ્રૂટસ માંને અન્ય પ્રકારની વાનગીઓ આવે છે, તે ખુબ જ જરૂરી છે, જેમ કે ઘોડા મિલ્ક દૂધ એન્ડ સારા આવે છે, ચાલો આપણે તમે પણ બતાવો કે તમારે કઈ કઈ ડ્રિંક્સ માર્કેટમાં તમારે અહિયાં છે, અને અમે પણ કએ કે અમારે ફોરેન માં કેવું છે,
હા, અમારા માર્કેટમાં અમ ઘણી બધ ડ્રિક્સ અવેલેબલ છે, હમણાં થોડા સમય પણ ડાયટ કોક તો હમણાં નથી હાલે પણ થોડા સમય પેલા આવી હતી, ઈ તોમે ટ્રાય કરી હતી જોમ અમને તો અમારા હાલમાં મોસ્ટડ છે, કે મોસ્ટર્ડ ના ઘણા બધા ફ્લેવરો છે, અને જીરા થમ્સઅપ સ્પ્રઇટ કોકોકોલા ફેન્ટા અને લિમકા પછી ઘણી બધી અને જીરા મેગો એવી ઘણી બધી ડ્રિન્ક્સ છે, જેમ કે બીજી તો અમને યાદ નથી પણ ઘણી બધી જ છે, તમારે કેવી છે માટેલમાં
અમારે આયાં જો તે ખુદ કોકાકોલા બી અમારે આયા તો વાઈટ આવે તમારે ઇન્ડિયામાં તો આ ખુબજ બ્લેક કલર ની આવે, અને તે ખુબ જ હાનિકારક છે, જે સુગર ફ્રી પણ આવે રેડ બોલ્ કેમ કે ઘણી એલજીક ડ્રિંસ તે સુગર ફ્રી આવે તે પીવી જોહે મનતો લાગે કેમ કે તે એમાં સુગર ની માત્રા ખુબ જ ઓછી એટલે એમ આવે જ નહી, અને તેના કારણે જો મેં ઘણી ડ્રિંક્સમાં જોયું કે તેમાં કેટલા ગ્રામ ખાંડ નાખવામાં આવે છે, જેના કારણે આપણું શરીર બગડે અને આપણે ખુબ જ પેલું પણ થાય છે, અને તે એવી ડ્રિંક્સ વાપરવી જોઈએ કે આપણે તે તેનાથી સારું લાગે,
હા તમે કે રોડ એમ તમારા ફોરેન માટે ઘણી બધી ડ્રીંક એવી છે, જે અમે જોઈ પણ ના હોય પણ અમારે આયા બધું અલગ અલગ ફ્લેવર નુ છે, તેમાં બું ગમેટું મિશ્રણ કરીને પણ હમણાં અમારે અહીંયા આવે છે, તો જેથી કરીને હાલ અમે અહીથી નથી પીતા મે તમે કું અમે ટેસ્ટી મીસ કે હળડી જ પીએ છે, જેમ કે લીંબુ શરબત લીંબુ સોળ તમે કેવો ટેમ જાંબુ સોટ એવું ઘણી બધી વસ્તુ અમે ટ્રાય કરી છે, તેથી ખુબ જ સારું લાગે છે અને હેલ્ધી પણ હોય છે. અમે તો તે પણ ઘરે જ બનાવે છે, બારથી નથી લાવતા કેમ કે તેમાં પણ ઘણો બડો ગેસ ને ગમે તેવું રાખેલું હોવામાં આવે છે, તેથી કારણે મારા ઘર ના આ તો માનતા જ નથી એ કે ઘેરે જ પીવું જોઈએ. અને ઘ્યારે મારી મમ્મી પણ ખુબજ સરસ રીતે બનાવે છે. ચકન અમને બહાર કરતા પણ વધારે સારો ટેસ્ટ આવે છે.
મારી મમ્મી એ ખુટ બનાવ્યું હતું દૂધ વગેરે ઘણા બધા ફ્રૂટ.
ખી અને
બ્લુબેરી પણ બનાવી હતી તે ખુબ જ સારી લાગી અને અમે કમ્પેરિઝન પણ કર્યો બાકી.
તમને ખુબ જ સસ્તામાં પણ પડ્યોને.
ખુબ જ સારું પણ ઘરનું હતું બાળક. તો અમને તો તે ઘર ઘર ઘરનું સરવાગયું બહારનું પણ અમે ટ્રાય કર. પણ તે એટલું બધું સ્વાદિષ્ટ ન હતું અને ખુબ જ મોંઘું પણ હતું માર્કેટમાં તમારે શું કેવું.
હા મારે અ્યાં પણ મેંમો ઘેર બનાવ્યો હતા. અને તે આંબુ તોડી લાયને જાતે જ બનાવી હોય યુટ્યુબ પર. જેવીું બડ્યું કે જેમ. હમક બને અને જેના કારણે હું પછી ઘરે ટ્રાય માર્યું. પછી થોડક મને નસો જેવો થોડાક ચઢવા લાગ્યું એટલે મને લાગ્યું કે. નસલી પદાર્થ જ જેવું લાગે છે, એટલે જામુનસળ વધારે પણ ના પીયો છેે. અને જેના કારણે હું ગમે તેવું. મેસેજને કરી પડ્યા હતા એક વાર અને તે. બુ જ જરૂરી છે, કે આપડે જામુન શોટ નહી પી ગયો છે. નવી પીર બરાબર કે અમારા ગામનો પણ છોકરોો છે..
હ છે. એ એવું જામુનસ પણ એક દિવસમાં પાર્ટી કરીે અને ઘણું બધું પી રાખે. મારા ફ્રેન્ડ તો તે એટલો બધો મીન્સ. ક પીલો થઈ ગયો હોય તો ન. કે તે ગમે તેવા હરકત કરવા લાગ્યો હતો અને ગમે તેના ગમે તેનો નંબર માંગવા લાગ્યો. અને ગમે તેનો નંબર માંગતા છેના ઘરે. એક જણો આવીને તેમને ધમકી આપી ગયો હતો.
કેટલા બધા ખરાબ મેસેજ કરવા લાગી ગ્રુપ ને એવું. કે તમને મે શું કહું. તમે શું કેવો એવું અમને જામણ શોટ એવ ઘણી બધ નસીધી. તો દાટ પીવી જોઈએ કે ના પીવી જોઈએ.
હા તમે મને તમારી ઉમર આમાં દેખાય છે, કે તમે. આવ બધી શોટને એવો ન પીયો અને તેના લીધે જાંબુ જેને ક્રસ. અને જૂસ બનાવીને પી હશે પણ જામુન સોટ ને એવા. તે મિક્સ કરીને આ ન પીવા જેના લીધે આપણને. તે ડ્રિંક્સ ખુબ જ હાનિકારક બની જાય છે, એ આપણે કેળા ન જુસ. ીઓ છે, જે અને ઘોડા લોકો ખાસ કરીને. ગમે તે પદાર્થો પીતા નથી અને તે માટે એવું જોયું છે. અને તમારે અહં પણ હોસ ઘણા છે, એવું મને તમે વાત પણ ખેલા કરી હતી. અને ઘણા પ્રકારની ડ્રિંકસ મેં તો વોટર. પીવામાં ખુબ જ. માનૂ છે, કે પાણી ખૂબ જ સારું છે, હેલ્થ માટે અને તે ખૂબ જ જરૂરી છે.
હા તમે કીધું વાર વાર હમણા વટરી ખુબ જ સારું છે, અને હોટલમાં પણ ઘણી બધી વોટર માં પણ ઘણી બધી વાનગી આવી ગઈ છે, જેમ કે એટલે મીસ કે ઘણા બધા પેલો આવી ગયા છે, જેમ કે વોટર ના પણ કિલ્લા હોય કેમ્પા હોય છે, હોટલના પણ ઘણા બ્રાન્ડો આવી ગયા છે. વોટર કિલ્લે, બિસ્લરી, એ ઘણી બધી
વોટર બોટર ન ટેસ્ટ પણ અલગ છે.
તું તમારે કઈ પીવી જોઈએ કે કઈ પીવા?
બ્લેક વોટર બધાથી વા હારો આવે છે. અને તે પિયાની ત તે ખાસ કરીને અમારે અહં પ્રાણી લોકો વધારે પીસે જેમ કે ઘોડા ને એવા અને તે પિવાની ખુબ જ મજા, છે અને તે ઘોડાને તેઓ હેલ્ધી છે અને ત્યાં અમે લગ્નમાં એવા ઘોડાને નાચવા પણ લઇ જાય. અત્યારે થાકે નહી અને તે ખુબ જ સારી વાત છે.
હા તમે કીધું બરાબર હમાણે પણ ઘોળા બધા લગનમાં બગી તરીકે લાવે છે. અને તેમાં અમે જાણ કરી જેથી કરીને અમને નાચવા પણ ખુબ જ મજા આવે છે અને વરરાજાને પણ ખુબ જ મજા આવે છે તો
ચાલો તો હમ્મ